હલો
કેમ છો
હા મજામાં છે તમે કેમ છો
બસ મજામાં છે
મને લાગે છે આજ આપડે પર્યાવરણને પ્રદુષણ ની વાત કરવી જોઈએ
હા હા જરૂર એ તો અત્યારે ખુબ વધી ગયું છે પણ પ્રદુષણ તો બહુ જ છે અત્યારે આપડે વધારે
હા બિલકુલ સાચી વા આજ જોઈએ જ આજે જવ આજે આપણે આજે જોઈએ તો ભારત દેશ આપણો ખુબ જ આગળ વિકાસ પામી રહ્યો છે પરંતુ વિકાસ સાથે સાથે આપણે ઘણા બધા કામો એવા કરી રહ્યા છીએ જેનાથી આપડું કેવાય ને કે પર્યાવરણ નેબ ખબ જ નુકસાન પહોંચી રહ્યું છે અને પર્યાવરણ ન ખુબ જ નુકસાન થઈ રહ્યું છે તો આજે જોવા જઈએ કે મોટા મોટી કારખાનાઓ મોટા મોટા કંપનીઓ મોટી મોટી કંપનીઓ અને મોટી મોટી બિલ્ડિંગો બની રહી છે જેના કારણે આજે પ્રદુષણ ની માત્રા પણ ખુબ જ વધી રહી છે જેમકે મોટી મોટી કંપનીઓ શું કરે છે કે પોતાનું કેવું ઝેરીલો ગેસ હોય છે પછી અ ઝેરીલો ગેસ થઈ ગયો ઝેરી લુ પાણી છે એ નદી નાળામાં છોડી દઈએ અથવા પર્યાવરણ માં છોડી દે છી ગેસ ને એવું તો એના કારણે કેહેવાય ને કે આપડા માનવ જીવન પર ખબર અસર પડે છે કેમકે જો આપડે જો સ્વચ્છ હવા જો નહી લઈએ તો આપણા ઘણા બધા રોગ પણ હમણાં તો ફાટી નીકળ્યા છે જેના કારણે માનવી જેીવું જીવન શક્ય અમુક જગ્યા એવી પણ થઈ ગઈ છે જ્યાં માનવ જીવનનું જીવું શક્ય ના બન ના જીવી જ શકાતું નથી થી એટલું બધું પ્રદુષણ થઈ રહ્યું છે ત્યાં તો તમારું પ્રદુષણ વિશે તમારું શું માનવું છે
હા તમારી વાત બિલકુલ સાચી છે પ્રદૂષણ ના લીધે જીવવું બહુ મુશ્કેલ થઈ ગયું છે અત્યારે અને હવે તો આપણેે જે પેટ્રોલ ડીઝલ વાળા આપડે વાહન ચલાય છે એના લીધે બ પ્રદુષણ વધી ગયું છે અને આપડે જે ફેક્ટરીઓ હોય અને એના લીધે જે હવા ઝેરી હવા નીકળે છે જે શ્વાસમાં જાય છે તો આપણા માટે ખુબ જ નુકસાનકારક જેની આપડા હવાને બી ખુબ ખરાબ કરે છે પ્રદુષિત કરે છે હવાને અને હવામાં એના લીધે ઓક્સિજન નું પ્રમાણ બી ઘણું ઘટી જાય છે ક્રીઓ જેટલી વધી ગઈ છે એટલું પ્રદુષણ બી વધી ગયું છે અને આપડા શરીરને બી નુકસાન આપે છે થોડું પ્રદુષણ આપણે ઓછું થાય તો એ આપણા માટે બહુ સારું છે ફેક્ટરીઓનું એની માટે કોઈ નિકાલ કરવાની જરૂર છે
બિલકુલ સાચી વાત આજે હું કેવાય ને કે અમ એકદમ વિકાસ જેવી મતલબ સિટીમાં રહું છું અમદાવાાદ જેવી સિટીમાં રહ છું હું તો પણ આજે એટલી બધી અમદાવાદમાં પણ એટલું બધું પ્રદુષણ જોવા મળે છે કે આટલી બધી અતિશય ગરમી થઈ રહી છે કે જેને કોઈ હદર નથી આજે ચોમાસું ચાલી રહ્યું છે તો પણ એવું લાગે છે કે ઉનાળું જ ચાલી રહ્યું છે અને આજે તે આજે એસી વગર રહી જ નહી શકાતું એટલે પ્રદુષણ ની માત્રા ન વધવાના કારણ જ આપણે આવું બધું પર્યાવરણમાં ચેન્જ જોઈ શકે છે કારણ કે જો પર્યાવરણ જો શુદ્ધ હોય તો આટલું તાપમાન કહેવાય ને કે હીટ ના થાય ને આટલું તાપમાન વધવાનું કારણ જ એ છે કે આપડું આજકાલ પ્રદુષણ ખુબ જ વધી રહ્યું છે પ્રદુષણને આપણે જો સંતુલિત કરીશું તો જ મોટી મોટી સિટીઓમાં કવાય ને કે તાપમાન નું પ્રમાણ ઘટ... બાકી તો તાપમાન હવે મને નહી લાગે ઘટશે વધતું ને વધતું જ જશે એવું મને તો લાગે છે.
હા તમારી વાત એકદમ સાચી છે કેમ કે જે... જે રીતે મોટા મોટા શહેરોનો વિકાસ થઈ રહ્યો છે. એના લીધે બી આપડે જે અત્યારે... વાતાવરણમાં ફેરફારથી જ ઈ જાપણને નુકસાન કરી રહ્યો છે અને એના લીધે જ અત્યારે... ગરમીનું પ્રમાણ વધી ગયું છે. જો ને અત્યારે ચોમાસું છે પણ ચોમાસા જેવો વરસાદ જ નથી હજી આવ્યો અમદાવાદ જેવા શહેરમાં વાત.. માત્ર ને માત્ર પાંચ ટકા જ વરસાદ પડ્યો છે જે આ બધું પ્રદુષણ ના લીધે જ થયું છે. મોટી મોટી શહેરો વિકાસ થતો કે એમ વધારે પડતા વાહનો થયા.. વાહનો ના લીધે પ્રદુષણ વધતા ગયા એના લીધે.. આપડા જે વૃક્ષો છે એને નુકસાન થયું છે પર્યાવરણને.. ઝાડ પાંદડા ઓછા થઈ ગયા છે. જે- વૃક્ષો આપણે વાવવા જોઈએ વાવ્યા નથી એની જગ્યાએ કાપીને મોટા મોટા બિલ્ડીિંગ બનાવી દીધા એના લીધે.. વરસાદ. પાછો ખેંચાતો જાય છે હમણાં જો બિલ્ડિંગ ઓછી હોત તો વધારે વૃક્ષો હોત તો આપડા- શહેરમાં બી વરસાદ પૂરેપૂરો આવ્યો હતો. તો જેટલું ઓછું કરશું એટલું આપણા માટે જ ફાયદા કરે હી તો ભવિષ્યમાં તો- આપણને બહુ જ નુકસાનકારક સાબિત થવાનું છે. આપણે -પર્યાવરણ ને નહી બચાઈએ તો
બિલકુલ સાચ વાત છે અને આજે તમને ખબર હશે તો ગવર્મેન્ટ ઘણા બધા- પ્રોજેક્ટો પાસ કરી રહી છે. મતલબ કે એનું રીઝન એ છે કે ઘણા ઘણા મોટા મોટા પ્રોજેક્ટો પાસ કરી છે એ પણ ઇલિગલ રીતે કે વચ્ચે વચ્ચેના કેવા મંત્રીને એવા હોય એ લોકો પૈસા ખાઈ જાય અને મોટા મોટા પ્રોજેક્ટો એમથ એ એમ જ ને એમ જ પાસ કરી રહી છે જેના કારણે આજે કેવું છે કે જે- હ ઇલિગલ રીતે જે કંપનીઓ ને એ રી જે લોકો ન અસ્તિત્વ આવું જ નહી જોઈ એ બધી કંપની હવે અસ્તિત્વમાં આવી રહી છે. જેના કારણે કહેવાય ને કે તે કંપનીઓના કારણે પ્રદુષણ ખુબ જ વધુ - -હોય એટલે જ તેને સરકાર દ્વારા બનાવવા દેવામાં નહી આવતું હતું પરંતુ તે જ આજે સરકાર પૈસા લઈને- -એવી કંપનીઓને મંજૂરી આપી દે છે બનાવવા માટે તો- આવું બધું ગવર્મેન્ટે નહી કરવું જોઈએ અને ગવર્મેન્ટે- જે તે વધુ પ્રદુષણ કરતી કંપનીઓ છે. એ લોકો ને બંધ કરાવી દેવી જોઈએ મને તો એવું જ લાગે છે.
હા બરાબર છે તમારી સાચી વાત છે. સરકારે થોડા નિયમોનું પાલન છે ને કડક રીતે કરવાની જરૂર છે કેમ કે ઘણી વખત ત જે કેમિકલ ફેક્ટરીસ છે એને તમે પરમિશન આપી દો છો પણ એ લોકો અંદર કેમિકલ નો કરે છે અને એનો કઈ રીતે નિકાલ કરે છે એનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. જેમકે એ વસ્તુ જયારે આપડા નદી નાળા માં આવે છે ત્યારે એ આપણને જ નુકસાન કે નદી ન પાણી જ આપણા ઘરોમાં આવે છે. તે આપડણે પછી ફિલ્ટર કરીને પીએ છીએ પણ પછી ને નુકસાન કરે છે અને અમુક પ્રોજેક્ટ એવા બી છે જેમાં સરકારે અ અમુક ગાઈડલાઈન ફોલો કરાવડાવવી જોઈએ જેમાં અમુક ટકા જ જે તમે અ જમીનનો ઉપયોગ કરી શકો અમુક ટકા તમારે જમીન પર ઝાડ વાવવા જોઈએ અથવા વૃક્ષ ન કાપવા ના જોઈએ જેથી કરીને આપણને નુકસાન ના કરે કેમકે જયારે તમે પૂરેપૂરું ફોલો નથી કરતા તો તમને નુકસાન કરે છે સરકારે બી થોડું ધ્યાન રાખ જોઈ આ વસ્તુ ઉપર કે ભાઈ કઈ રીતે ઉપયોગ થઈ રહ્યો છે પ્રોજેક્ટ ન નવા નવા પ્રોજેક્ટ આવે છે જ્યારે પ્રોજેક્ટ પાસ કરાવી દેવામાં આવે છે પણ એના લીધે પછી જે નુકસાન થાય છે. એ નુકસાન આપડે જ ભોગવવું પે છે
હા બિલકુલ સાચી વાત મેં તમે વચ્ચે સાંભળ્યું હ તો એક એક પ્રોજેક્ટ પાસ થયો હતો ડેમનો જે અ ડાંગ જંગલમાં થવાનો હતો એક ડુંગર થી બીજો ડુંગર ને જોડવાની એટલો મોટો ડેમ બના મા કે એક ડુંગરથી બીજું ડુંગર જોઈન્ટ કરવાનો અ પ્રોજેક્ટ હતો પરંતુ આટલો મોટો પ્રોજેક્ટ કેમ પાસ કરવા દેવો જોઈએ. સરકાર એ વિચારવું જો મારી પહેલી વાત તો એ છે. અને આટલા બધી તમને ખબર હશે. તો ડાંગ એ સૌથી ગુજરાત નું સૌથી મોટું જંગલ એમ કેહેવાય ને તો એજ છે અને એમાં ઘણા બધા વૃક્ષો છે જેના કારણે આપડી હવા અશુદ્ધ હોય તો પણ શુદ્ધ થઈ જાય છે અને આવા બધા જો વૃક્ષો કાપીને જો ડેમ ઉભો કરવામાં આવે છે તો ઘણા બધા ગામડાઓને પાણીથી ઘણા બધા ગામડાઓ ખાલી કરવા પડે છે જેના કારણે અ ઘણી બધી વસ્તીઓને પણ ખુબ જ અગવડ પડી જાય છે અને ઘણા બધા વૃક્ષો કપાય તે અલગ વાત છે તો આવા બધા પ્રોજેક્ટને અટકાવવા માટે આદિવાસીઓ એ ઘણા બધા પ્રયાસો પણ કર્યા હતા અને તે લોકોનો પ્રયાસ સફળ પણ ગયો હતો એટલે તે સમયે જો આદિવાસી જો આપડા કેવાય ને કે વિરોધ નહીં કરતા તો તે ડેમ બનતે અને તે ડેમ બનીને આપણા માનવ જીવનને જ ખુબ જ અસર કરતી મને તો એવું લાગે છે તમાર શું માનું? છે.
હા બિલકુલ સાચી વાત છે આ તો નવી જાણવા જેવી વાત મને જાણવા મળી છે. અને આ વસ્તુ તો ખુબ સારી કેવાય ડાંગ જિલ્લા ને આજે બચાવી દઈએ મારો આજે જો ત્યાં ડેમ બની જાય તો ખુબ નુકસાન થાય એ નુકસાન નું પર્યાવરણને જે બી નુકસાન થતી એ આપણેે જ ભોગવવું પડત પણ આદિવાસીઓ એ જે કયુ છે ખુબ સારું કર્યું છે આવું જ કરવું જોઈએ અને સરકારે એ બી થોડું ધ્યાન દેવું જોઈએ જોયા વગર બી ડેમ બનાવાય નહી પર્યાવરણને નુકસાન કરે આજે આપડે અમદાવાદમાં જે સિત્તેર ટકા વરસાદ છે. તે ડાંગ માંથી જ આવે છે અને ડાંગ અત્યારે તો ખુબ જ આપણી માટે ઉપયોગી સાબિત થાય છે ત્યાં સૌથી વધારે જંગલ વિસ્તાર આવેલો છે. આજે એ જંગલ વિસ્તાર આપણને ઘણો બધો ફાયદા કરાવી રહું છે તો આજેનું નુકસાન ના થવું જોઈએ અને અત્યારે ડેમ બનાવત તો આપણને બી નુકસાન જાત ને.
હા બિલકુલ સાચી વાત છે. અને મેં આગળ વાત કરી કે ઘણા વ્યક્તિઓ પોતાનું ગંદુ પાણી નદી અથવા નાળામાં છોડી દહી છે તો મારું તે માનવું છે કે એવી બધી કંપનીઓને પહેલા તો બેન જ કરવું જોઈએ કારણ કે એનું રીઝન છે. ઓ કે
માનવ જીવન પર તો અસર પડે જ છે પરંતુ ઘણા બધા જળચર પ્રાણીઓને પણ ખૂબ જ અસર પડે છે ઝેરીલું પા કારણ કે ઝેરીલ પાણી ના લીધે કેવાય ને જળચર પ્રાણીઓને અ ખુબ જ અગવડ પડે છે એ લોકો ઘણી ખરી વાર તમે ન્યૂઝમાં પણ સાંભળ્યું છે કે અ તળાવો ન તળાવ જ આખી માછલીઓ મરીને ઉપર તણાય આવી એવું પણ ઘણી બધી તમે અ ન્યૂઝમાં સાંભળીયું છે. તમે એવું ન્યુઝમાં કશે સાંભળ્યું છે કે તો તળાવમાં માછલી આપોઆપ મરી ગઈ ને આમ તેમ.
હા હા હું ઘણી વખત સમાચારમાં ન્યૂઝમાં મે સાંભળ્યું છે. સમાચારમાં વાંચ્યું બી છે અને ન્યૂઝમાં બી જોયું છે. કે જે કેમિકલ યુક્ત પાણી એ બધું નદીમાં છોડવામાં આવે છે એના લીધે નદીમાં રહેતા જે જેટલા બી હોય પ્રાય પેલા શું કેવાય પાણી જેમ્ય જાનવરો એમને નુકસાન થાય છે જેમ કે માછલીઓ અંદર મરી જાય છે અને માછલીઓનું પ્રમાણ ઘટ જાય છે. અને અમુક મેં તો એવું બી જોયું હતું કે અમુક માછલીઓની જે જાત છે એ લુપ્ત થતી જાય છે હવે જોવા બી નથી મળતી કેમ કે પાણી કેમિકલ વાળું આવે એટલે પાણી એકદમ ઝેરીલું બની જાય અને એ પાછી પાણીમાં માછલીલીઓ મરી જાય છે પછી નવી માછલી ત્યાં આવી જ નથી શકતી તો એ નુકસાન સાબિત થાય છે અને આપડા જે નદી નાળા છે. એના લીધે ખરાબ પાણી ના લીધે આપણે એનો ઉપયોગ બી નથી કરી શકતા કશાય માટે ત્યાં કોઈ જાનવર બી પાણી પીવા નહી જઈ શકતું ઘણી વખત એવું થાય કે ઝેરીલું પાણી ને ત્યાને ત્યાને મરી જાય કૂતરા હોય કે ગાય હોય ભેસ હોય. જે માત્ર ને નદી ના પાણી ઉપર જીવતું હોય તળાવ ના પાણી ઉપર જીવતું હોય.
હા સાચી વાત છે મને તો એજ લાગે છે કે આપડ પ્રદુષણ અટકાવવા માટે પહેલા તો આપણે જ પ્રયત્નો કરો જોઈએ આપણા પ્રયત્નો કરશું તો જ બીજા પણ પ્રયત્ન કરશ એવું લાગે છે.
હા સાચી વાત છે હમ.
હા તો મને તમારા જોડે વાત કરીને ખુબ જ આનંદ થયો તો આવી રીતે આપણે નવા નવા ટોપિક પર આગળ પણ વાત કરતા રહીશું
હા જરૂર ચોક્કસ
હા થેન્ક યુ
થેન્ક યુ.